હેલો શું કરો છો બસ મજામાં તમે કેમ છો.
એકદમ મજામાં
હમ શું ચાલે બીજું એકદમ શાંતિ જીવનમાં.
હા એકદમ શાંતિ તમારે કેમ ચાલે.
બસ એકદમ શાંતિ જમે લીધું તમે.
હા બસ જસ જમીને ઉભો થયો ને તમારો કોલ આવ એકલામાં.
સરસ બઉ દિવસ થયા મેં કે તું વાતચીત નહી કરી મેં કે તું કરવા દો કોલ મે કે તું.
હા આજે ફ્રીજ હતો હું આજે રવિવાર ને એકલે.
ખુબ સુંદર તો ચાલ એક મસ્ત એક આપણે દૈનિક જીવન વિશે વાત કરીએ.
હા હા ચલો એ તો ખુબ રાસપ્રદ વિષય છે. ઘણા યુવાઓ આજે રોજ નવા લક્ષ્ય સાથે. દિવસ ની શરૂઆત કરે છે.
હા એજ અને મારી પાછળથી અવાજ નહી આવતો
ના થોડુંક આવે છે પણ ઓછો
હા ઓકે હા. તો કેવું છે સવારે ઘણા યુવાઓ વહેલા ઉઠે છે પણ તેઓ દિવસ ન યોજના કરે છે અને કયા કામ પેલા કરવાના તે વિચારે છે પેલા તો
હા કેટલાક લોકો કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે કેટલાક લોકો નોકરી કરે છે અને કેટલાક લોકો બંને વસ્તુ સાથે સાંભળે છે
બિલકુલ અને એમ કેવાય ને કે દિવસની શરૂઆતમાં ઘણા લોકો તૈયાર થઈને છે ને ઘર માંથી નીકળે છે
હા જે અભ્યાસ કરે છે તેઓ ક્લાસમાં જઈ છે. લેક્ચર સંભાળે છે અને નવા વિષયો શીખે છે.
બિલકુલ અને કેવાય છેમ કે અછર પછી તેઓ નોટ લખવામાં અને એમ સમજવામાં સમય આપે છે.
બિલકુલ સાચી વાત છે કેટલાક લોકો લાયબ્રેરીમાં જઈને શાંત જગ્યાએ વે. ચેમ કરે છે.
બિલકુલ અને લાયબ્રેરીમાં પુસ્તક સાથે ડિજીિટલ માહિતી પણ મળે છે.
હા આજે ઓનલાઈન ક્ષણ પણ ઘણું મહત્વપૂર્ણ બની ગયું છે.
બિલકુલ મોબાઈલ અને કમ્પ્યુટર થી પણ આમ ઘણું શીખવાનું.
હુ હા. પણ સાથે સાથે ધ્યાન ભંગ થતા પણ સમસ્યા ઉભી થઈ શકે છે.
બિલકુલ એટલે જને આમ કેવાય કે આમ યોગ્ય. નો.
હા જે યુવાઓ નોકરી કરે છે તેઓ પણ રોજ નવા. કામ પૂરા કરે છે.
બિલકુલ અને ઓફિસ હોય કે બીજું કામ હોય દરેક જગ્યાએ જ કરીર તો હોય જ છે એમ.
હા. સમ સમયસર પહોંચવું અને કામ પૂરું કરવું ઘણું. મહત્વનું છે.
બિલકુલ અને ટીમ સાથે મળીને કામ કરવાથી છે ને આમ કડા. પણ આમ જરૂરી આમ થાય છે.
સાચી વાત છે. પરસ્પર વાત કરવી અને એકબીજાને સમજવું પણ જરૂરી. છે આપણી માટે.
બિલકુલ અને કેટલાક યુવાઓ પાર્ટ ટાઈમ કામ પણ કરે છે.
હા આ રીતે તેઓ પોતાની જરૂરિયાતો. પૂરી કરવા પ્રયત્ન કરે છે.
બિલકુલ અને કેવાય છે ને કે કેટલાક દિવસો આમ કેટલાક લોકો દિવસોમાં આપ. અભ્યાસ કરે છે અને આમ સાંજે કામ કરે છે.
હા આવી દિનચારી સર સરળ નથી હોતી.
બિલકુલ કેહેવાય એટલે તો આમ શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત. રહેવું ખૂબ જ જરૂરી છે.
હા યોગ્ય આરામ પણ એટલો જ જરૂરી છે આપણી માટે.
બિલકુલ અને પૂરતી ઊંઘ હોય તો દિવસભર ઉર્જા રહે છે.
સાચી વાત છે તમારી બિલકુલ સાચી વાત છે સંતુલિત આ આહાર પણ. સ્વાસ્થ્ય માટે જરૂરી છે આપણી માટે.
બિલકુલ અને સમય મળે ત્યારે હલકા વ્યાયામ પણ કરવા જોઈએ છે.
હા ચાલવું દોડવું અથવા. યોગ જેવી પ્રવૃત્તિ ફાયદાકારક હોય છે.
બિલકુલ આમ નોકરી એમ તૈયારી કરતા યુવાઓ. ઘણી આમ પરીક્ષાઓ આપે છે.
હા તેઓ રોજ અભ્યાસ કરે છે અને. પરેશાનોનો અભ્યાસ કરે છે.
હા એજ અને ઇન્ટરવ્યુ માટે પણ તૈયારી કરવી પડે છે હ અને કેવાય છે ને કે સારી રીતે વાત કરવાની પણ આમ કળા પણ આમ મહત્વની છે. લોકો જોડે
હા બિલકુલ સાચી વાત છે નવા કુશલ શીખવણી પણ જરૂરી પડે છે.
હા જેમ કે આપડણે કોમ્પ્યુટર લઈ લઈએ ભાષા અને અન્ય આમ કેવાય કે ઘણા ઉપયોગી બને છે બધું આપડે શીખી લઈએ તો વધારે ને મદદ કરે છે કેટલાક તો યુવાઓ છે ને ઓનલાઈન કોર્સ પણ કરે છે અને તેમાં છે ને એ કોર્સમાં નવું જ્ઞાન પણ મળે છે.
હા બિલકુલ સાચી વાત છે સ્પર્ધા પણ ઘણી હોય છેર્માં એટલે સતત મહેનત કરવી પડે છે.
બિલકુલ અને કેહેવાય છે ને કે આમ ધર્ય રાખવું પડે ખુબ બધામ અગત્યનું છે કારણ કે સફળતા ઘણી વખત તે છે ને ધીમે ધીમે પણ આવે અને મળે
હા બિલકુલ સાચી વાત તમારી નાની પ્રગતિ પણ મહત્વની હોય છે દરરોજ થોડું શીખવું પણ મોટો ફાયદો આપે છે.
બિલકુલ અને મિત્રો સાથે સારી ચર્ચા પણ આમ જ્ઞાન વધારે છે. અને કેહેવાય છે ને કે એક બીજા સાથે માહિતી વેચવાથી છે ને બધાને લાભ મળે છે.
સાચી વાત છે ઘરના કામ અને બહેરના કામ જે સંતુલન પણ જરૂરી છે સમય નું યોગ્ય વિભાજન દિવસને સરળ બનાવે છે.
બિલકુલ સાચું કીધું કે ઘરના કામ અને બહાર ના કામ વચ્ચે સંતુલન રાખવું ખબ જ જરૂ છે અને જ્યારે પણ તક મળે ત્યારે નવા વિચારો પણ શીખવા જોઈએ જેનાથી છે ને બદલતા યુગ સાથે નવું આમ કેવાય કે શીખવું ઘણું જોરીરી બની ગયું છે તેના કારણે
હા બિલકુલ આજે ઘણા કે કે કેસરોમાં હા આજે ઘણા સે ચોમાં નવી તકો ઉભી થઈ રહી છે.
બિલકુલ અને કેવાય છે ને કે તે તકો સુધી પહોંચ ચવાની તૈયારી જરૂરી છે એટલે જ ને કેવાય કે દરરોજ એક નવો દિવસ ને નવી શરૂઆત હોય છે.
સાચી વાત છે દરરોજ નવી તક પણ સાથે લાવે છે નહી
બિલકુલ આમ સતત પ્રયત્ન કરતા રહેવું મહત્વનું છે અને ધીમે ધીમે લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ
હા બિલકુલ આવી રીતે વિસના દૈનિક કામો યુવાનો દૈનિક જીવન અભ્યાસ કરે છે.
બિલકુલ અને કેહેવાય છે ને કે આમ યોગ્ય આયોજન સતત મહેનત અને એમ શીખવાની ઈચ્છતા સાથે રોજનું જીવન છે ને આપણું સફળ બની શકાય છે આ બધા ના રીધે
હા સાચી વાત છે કેટલાક યુવાઓ સવારે અભ્યાસ થી દિવસની શરૂઆત કરે છે.
હા અને કેટલાક તો લોકો છે ને પેલા ઘરના નાના કામ પૂરા કરે છે ને', પછી જ તેઓ દિવસ નું આયોજન ફરી એકવાર જોઈ લે છે
હા કયા કામ-' પેલા અને કયા પછી કરવાના તેનો વિચાર કરે છે એ લોકો
હા જો આયોજન સ્પષ્ટ હોય તો કામ સરળ બને છે અને સમય પણ આના કારણે બચે છે.
સાચી વાત છે સમય બચાવવા પણ એટલો જ જરૂરી છે આપણી માટેની
બિલકુલ અને આજે તો ઘણી આપડને માહિતી સરળતાથી મળી શકે છે.
હા પણ યોગ્ય માહિતી પસંદ કરવી પણ જરૂરી હોય છે.
બિલકુલ અભ્યાસ દરમિયાન છે ને રોજ નવા વિષયો સમજવા ખૂબ જ જરૂરી છે આ.
હા દરેક વિષય અલગ રીતે વિચરવાની તક આપે છે આપણાને.
બિલકુલ અને કેટલાક તો વિષય છે ને સરળ લાગે છે અને કેટલાક તો વિષયમાં છે ને બધું સમય આપવો પડે છે.
સાચી વાત છે સતત વાંચનથી સમજ મજબૂત બને છે આપણી
બિલકુલ અને લેખન નો અભ્યાસ પણ એટલો જ મહત્વનો છે.
હા પ્રશ્નો ઉકેલવાની ટેવ પણ અ વિકાસ છે.
બિલકુલ અને આમ કેહેવાય ને કે વિચાર શક્તિ પણ ધીમે ધીમે વધે છે અને કેવાય છે ને કે આના જ કારણે કેટલાક યુવાઓ ગ્રુપમાં મળીને પણ અભ્યાસ કરે છે.
એકબીજા સાથે ચર્ચા કરવાથી નવી રીતે સમ સમજ મળે છે આપણાને
બિલકુલ અને પ્રશ્ન પૂછવામાં છે ને સંકોચ ના રાખવો જોઈએ કોઈ બી જોડે.
સાચી વાત છે પ્રશ્ન પૂછવાથી જ્ઞાન વધે છે આપણું
તેજ અને અભ્યાસ સાથે કુશલતા પણ આમ શીખવી ખુબ જ અગત્યનું છે.
હા કોમ્પ્યુટર નો ઉપયોગ ઘણા ક્ષેત્રોમાં થાય છે અત્યારે.
બિલકુલ અને ભાષાનું જ્ઞાન પણ આમ યોગ્ય બને છે.
હા સારા સંચારથી ઘણું કામ સરળ બને છે.
બિલકુલ નોકરી માટે તૈયારી કરતા લોકોને રોજ અલગ અલગ વિષય આમ વાંચે છે.
કેટલાક લોકો રોજ પરીક્ષા જેવો અભ્યાસ કરે છે.
હા એજ અને કેટલાક લોકો તો છે ને મોક ઇન્ટરવ્યુ પણ આમ કરે છે.
તેથી આત્મવિશ્વાસ વધે છે તેઓનો.
એજ અને સમય સાથે આમ કામની રીત પણ આમ બદલતી રહે છે.
હા અને આવા નવા સાધન અને નવી પદ્ધતિઓ આવતી રહે છે.
કેજ અને એટલું નવું શીખવું બંધ ના કરવું જોઈએ આમ રોજ કઈક ન કંઈક તો શીખવું જ જોઈએ.
હા જીવનભર શીખવાની ટેવ ખૂબ ઉપયોગી છે.
બિલકુલ અને કેવાય ને કે કેટલાક યુવાઓ રોજ સમાચાર પણ વાંચે છે ખુબ જ સુંદર આદત છે.
હા તેથી દેશ અને દુનિયા વિશે માહિતી મળી શકે છે આપણને
બિલકુલ અને ઇન્ટરવ્યુમાં પણ આમ નવી માહિતી પૂછી શકાય છે આપણાથી.
હા રોજ થોડો સમય વાંચન માટે રાખવો જોઈએ નહીં.
બિલકુલ સાચુંકી તું અને આજે છે ને આપડે આ દૈનિક વિષય પર વાત કરીને એટલો બધો આનંદ થયો એટલું બધું જાણવા મળ્યું. આપણે ચોક્કસ બીજી વાર કોક નવા વિષય પર વાત કરીશું.
હા ચોક્કસ ચલો આવજો.
હા.